હાલો, હા રશમિન બોલો છો. હેલો, સમળાઈ છે?
સંભળાઈ.
ઓકે, હિમલ તમારું કામ કેવું ચાલે છે? તોમ ચાલે છે. જોની લગભગ પાંચ એક ઇન્ક્વાયરી મળી છે. એમાંથી એક બે ઇન્કિવારી ધંધામાં કપટ થઈ શકે એવી કોશિશ છે અને હજી પણ હું છે ને ફી આપણે મારા મારી પછ ઘણા બધા કોન્ટેક્ટ નંબર છે ગ્ગલ ના. મારા પાહે ઘણા બધા કસ્ટમર છે એક વાર મારે પૂછવું પડશે કોલ કરીને. ક્યા તો વિઝિટ કરીને કસ્ટમતે કસ્ટમ ત્યાં કે સભી રિકવાર્મેન્ટ છે? ઓકે.
અને રિક્વાયમેન્ટ આવે પછી શું કરવાનું હોય છે? પછી છે ને તે કસ્ટમ પાસે ડિટેલ લેવાની હોય એની. હમ્મ. કે સર તમારે કેટલું પ્રેશર અને કેટલો ફોલ ની જરૂર છે અને શું ક્યાં વાપરવા નો મસલો, હં, હં. ઈમેલ મોકલા નતો એ ઈમેલ ના જવાબ આપડે મળે. પસી આપણે તેડવા પણ જીએ. કોટેશન મોકલાવે કોટેશન ની સાથે ને આપણેે પસી આપડું માળેઈને એડ કરી ને
અ ટેક્નીકલી
ચેક કરીને કસ્ટર પાછું પાસા એને મોકલાવીએ છીએ, ઓકે અને એના ટાઈમ આમ આશરે કેટલો જાય દાખલા તરીકે એક બ્લુઅર હોય અને ક્વેરી હોય તો એની પાછળ કેટલો સમય આપી શકો?
એ કેવું છે કે કસ્ટમર ઉપર ડિ કસ્ટમર પર અ ડિપેન્ડેન્સ રે છે કારણ કે સપોઝ કસ્ટમરનું બ્રસ કસ્ટમર અને જો બ્લોઅ અર્જન્ટ જો જરૂરિયાત હોય બ્લોઅરની તાત્કાલિક તો એમને બ્લોવ તરત લઇ લેવું પડે. તેવું છે અને અમુક જગ્યાએ અમુક જગક યાએ એવું થાય છે કે જયારે આપણે ઓફ કોટેશન આપીએ તોક અમુક કસ્ટમરો બજેટરી કોટેશન લે છે બજેટરી મતલબ કે
ઓકેશનલી
ટુ પછી એ કોટેક્શન પર એ લોકો કસ્ટમર એના મેનેજમેન્ટ પાસે એપ અપ્રુવલ લેઈ કોઈ પ્રોજેક્ટ હોય ગ્રીન ફિલ્ડ કે બ્રાઉન ફિલ પ્રોજેક્ટ હોય તો એના માટે કસ્ટમર એના મેનેજમેન્ટની એપ્રુવલ લેવું પરે એન ગીઝર એન નીઝ એની એપ્રુવલ લઈ પછી અ આપણને એ લોકો બોલાવે એ લોકોના પરજેસવાળા ને ટેકનિકલ ટીમવાળા
અને આ આપડે એક બ્લુઆર એકચુલી કામ શોમ્બા લાગે છે મને નથી ખબર એલે પુછું છું જે એ કેમિકલ કંપની હોય કેમિકલ અં જો એ લોકો એ લોકોને બીટીપી હોય બીટીપી પ્લાન અરીતીવી પ્લાન્ટ મા છે ને બ્લ બેક્ટેરિયા ને જીવારવા માટે લોકોને એર જોઈએ.
એ એર આપણું ગ્લોવર થકી એર એ લોકો ને મળે એમાં કોઈ પ્રેસ જનેત છે થતું જ નથી. બેક પ્રેશરથી ચાલે છે પણ એનો જે ફ્લો આવે એ ફ્લો અ તમારું જે એટીપે ટાંકી હોય એમા જાય એટલે તમાર મતલબ બેક્ટેરિયા છે ઓક્સિજને લીધે જીવતા રેય એ એપ્લિકેશન છે. પછી ઘણી બધી અ આપણે ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્સલ ઇન્ડસીઝમાં એ લોકો એ લોકોને એર ડ્રાયરનુ એ ડ્રાયરને એર પાસ કરવા માટે યુઝ ક કરે છે પછી એ લોકો આપણે ટેક્સટાઈલમાં પ્રોસેસિંગમાં યુશ કરે પછી તમારે અ ઘણી બધી અ ફોર્મેન્ટેશનમાં યુશ થાય શે ઘણી બધી એપ્લિ કે ઘણી બધી એપ્લિકેશન છે પછી આપડે એ અ બોવર બ્રોવર જે છે તો ઇન્ડસ્ટ્રીના અમુક જગ્યાએ અ આપણે કન્વિંગ કન્વેઈંગ માટે કન્વેઈંગ માટે યુઝ થાય પછી જે પ્લાસ્ટિકના દાણાઓ આવે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાવા માટે એ લોકો કન્વે યુઝ કરે. તો એને કન્વે માટે કન્વે કરવા માટે એ લોકોને એરની જરૂર પડે! તો એ એર આપ આપણું બ્લોઅર જે હોય તે પૂરું પાડે
ઓકે. એટલે તમે સરસ વાત કરી મને બી થોડું જ્ઞાન મળ્યું અને હું તો એક અ સામાન્ય ગ્રેજ્યુએટ છું અને એક ઇંગ્લિશ ટીચર તરીકે મેં જોબ કરેલી નહી પણ આઈ હેવ ઇન્ટરેસ્ટ ઘણામાં છે મને એટલે આ તમારું એક અ કામ જલ્દી ફાઈન રીતે થાય એવું બી મારી પ્રાર્થના છે. પ્લસ તમે બીજું શું કરો છો?
બીજું છે ને હું ઓનલાઈન ઓનલાઈન જે છે ને ઓનલાઈન અ ફ્લિપ આ ટાઈમ જો એમેઝોન માય સ્ટોર બધી જે આપણે શ શોપિંગ બધી વેબસાઇટો છે. તેના પર છે ને તે ધરાસણા છે ધરાસણા વલસાડની પ્રોડક્ટ છે. ધરાસણાનું ઓઇલ ધરાસણા લેપ એ તમારે જ્યારે કોઈને આર્થરેટસનો પ્રો પ્રોબ્લેમ હોય, એને મસલમાં પેઇન થતું હોય, પછી તમારે હા બેક પેન હોય, જોઈન્ટ પેન હોય, તો એમાં બધામાં એ ધરાશળાનો ઓઈલ યુઝ થાય છે. અને લેપ યુઝ થાય. ઓઇલ ઓઇલ તમારે એપ્લિકેશ એપ્લાય જ્યાં તમને પ દુકતું હોય ત્યાં તમારે એપ એને લગાવી દેવાનું મસાજ કરી દેવાનું. દિવસમાં તમે બે ત્રણ લગાવી શકો. રાત ના સૂતી વખતે તમે મસાજ કરીને તમે સૂઈ શકો. અને બીજું જે છે ધરાશળ લેપ ધરાશળ લેપમાં એવું છે કે એ લેપને તમારે લગાવવાનો એની ઉપર તમારે એક આપણું શું કેહેવાય કોટન લગાવવાનું. કોટન લગાવીને પછી એને ચાર પાંચ દિવસ રાખવું પડે. તો તમારું જ્યાં બી બેકપેન હોય કે સ્પ્રેન હોય તો એ સારું થઈ જાય. એ બધું છે ને મારું ઓનલાઈન મટીર જાય છે, એટલે તે અમારે રોજ બે ત્રણ ચાર પાંચ ચાર પાંચ ઓર્ડર હોય જ છે. એટલે ઓલ ઓવર ઇન્ડિયા હું સપ્લાય કરું છું.
ઓકે ઓકે વેરી ગુડ ચાલો સરસ છે બધું તમારું. અને તમારે અ બીજું બી કઈ કરવું હોય તો બી મારા બ્લેસિંગ્સ છે તમને. અને આમને આમ કર
તાજ રેશો એ.
એવું છે. બીજું કે હવે, અ એ તમે જે બ્લુઅર છે. એ તમે આ એક બે કંપનીના યુઝ કરો છો? કે પછી કોઈ એક પરફેક્ટ કંપનીઓ છે? એક બે કંપનીઓ છે, એક તો કુલકની પાવર ડોઝ એવી એક કોલાપુર છે. આપડે અહિયાં વધારે પ્રમોટ થઈ ગઈ છે. કારણ કે એ લોકોની સર્વિસ લોર આપણેે એકવાર કસ્ટમરને વેચી દઈએ. કસ્ટમર લોર ચલાતો થઈ જાય. પછી જો કોઈ જેને તકલીફ પડે ધવરમાં તો લોકોની સર્વિસ સારી છે. એટલે લોકો તમારા ઓલ ઓવર ઇન્ડિયામાં ફરતા જ હોય. તો એ બધા માણસો માટે કોઈ બી એકાદ માણસને તાકે લોકો મોકલાવે કે ભાઈ અહીંયા સિલેબસ ફોર એક્ઝામ્પલ સિલેબસમાં ઇન્ક્લુએડ આજે તમારે વિઝિટ કરજો. આમ સર્વિસ સારી છે. એટલે કેપીટી ને ઓકે. આશરે કેટલા આપ્યા છે બ્લુરમ આમ આશરે? કંઈક તમે ક્યારથી કરો છો? હા, ઘણા બધા ફ્લેવર આપેલા છે, આપણે અ વાપીમાં દેવાન પેપર એમ આપેલા છે. પછી સિલેવાસમાં પોલીમર છે એ લોકોને આપેલા છે. પછી બી કેલો સિન્થેટિક્સ છે. ત્યાં આપે આપેલા છે મોટી સાઈઝના. પછી આપડે ભળત રસાયણ દહેજ ત્યાં આપેલા છે, પછી વાપી ગેલ ફાર્મમાં આવેલા છે. હા પછી આપડે આપડા ઉનય પણ છે. ઓકે. અને એ તમારે ત્યાં પર્સનલી જવું પડે એન્જિનિયર સાથે... કે પછી કંપની એને આપણે ઇન્સ્ટોલ કરે...
એકવાર આપણે ઓર્ડર લીધા પછી કસ્ટમરને બ્લોઅર સપ્લાય કર્યું, પછી... કેપીટીનો માણસ આવશે કંપનીમાંથી અને એ... બ્લોઅર અને મોટર બધું ઇન્સ્ટોલેશન કરીને જાય છે કારણ કે... બ્લોઅરની જોડે આપણે મોટર નથી આપતા...
હા.
બ્લોઅરની બ્લોઅર એસેસરી સાથે જ આવે છે, એટલે... એમાં આપણે મોટર નથી આપતા પણ એમાં મોટરપોલી હોય બ્લોઅર હોય સાયલેન્સર હોય. અ પછી અ આપણે પ્રેશર હોય. પછી એક એન આર વી હોય.
હા.
નોન ડિટલવાલ વાલ હોય. આ બધું જ હોય છે એટલે કસ્ટમરે તો ખાલી મોટર લેવાની બહારથી ક્યાં તો એની પાસે હોય. એ આપણે જાતે જ ઇન્સ્ટોલ આપણે અમારો જે કેપીટીનો સર્વિસ એન્જિન આવે છે. એ બધું જાતે જ ઇન્સ્ટોલ કરી... એ બધું ઇન્સ્ટોલ કરીને બ્લોવર પ્રોપર ચાલે છે કે નહી એ જોઈ લે પછી જ્યાં એનું ઇટીપીમાં... બ્લોવર લાગેલું હોય તો એ ત્યાં જોઈ લે કે બરોબર ત્યાં એર આવે છે કે નહીં?
ઓકે, ઓકે સરસ માહિતી છે અને... આ આ બહુ ફાઈન કામ કરો છો, તમે અને... એને લીધે તમને ઓળખાણ પણ ઘણી થઈ હશે ઘણી કંપનીઓમાં બી તમે જ... તા હશો તેનો બી તમને ફાયદો થતો હશે અને... અ સાથે-સાથે તમે આમ ધરાશણાનું બી કરો છો એટલે ભગવાન તમને બધામાં... હેલ્પ કરે, મદદ કરે. અને સરસ રીતે તમે આ બધું કાર્ય પાર પાડો એવી મારી શુભેચ્છા છે.
પણ છે અને તમે આ ધંધામાં ખુબ આગળ વધો. એવું છે કારણ કે આ જમાનો એ છે અત્યારે જે બધું ચાલી રહ્યું છે તે પ્રમાણે તો એટલું બધું ઇન્ફ્લેશન છે એટલી બધી મોંઘવારી છે કે જેનું કોઈ હદ નથી તેમાં માણસને જીવવું પણ ખુબ ભારી પડી જાય છે એટલે આ સરસ કાર્ય કરી રહ્યા છો અને આ ધરાશના ઘણા માંદા માણસોને પીડિતો રાહત થાય
હા ધરાસણાની પ્રોડક્ટ છે એ સો વરસ જૂની છે અને અ પ્રોડક્ટ કેવું છે કે આપણે માર્કેટિંગ કરવાની કોઈ જરૂર રહેતી નથી પ્રોડક્ટનું પ્રોડક્ટ કસ્ટમરને એક કસ્ટમર એકવાર લે ધરાસણા ઓઇલ કે ધરાસણા લેપ પછી એને સારું થાય સારું થઈ જાય છે એટલે કસ્ટમર તો સામેથી ચાલીને આવે છે ઓકે ઓકે
બાય
ચાલ થેન્ક યુ મેમ